કેવી ગેય તમારી પરીક્ષા?
એકમા તો બાકી સરસ ગઈ મેનતભી હતી, વાંચ્યું હતું, લખ્યું હતું, તો સારી ગઈ એ પ્રમાણે
બરાબર છે પણ મેનત કરી હશે.
હા,
અને તમે સાની પરીક્ષા આપીઆ
ન, મારે જોઉને કોલેજનું જે બી. એ નું છેલ્લું વરસ હતું એની એક્ઝામ હતી.
બરાબર છે, તો અવે આગળ ભણવાની ઈચ્છા છે તમારી?
હા, છે ને મે ભરવાનું
એમ. એ કરવાની ઈચ્છા છે.
હમ,
સારું કેવાય તો તમા ઘણું એવું સારું વાંચ્યું હશે, તો તમારી પરીક્ષા બી સારી જ ગઈ હશે ને
હા, એનાભી હોય કે મારે સવારને ટાઈમે બી. એનુ સવારને ટાઈમે હોય. આજથી બારને ચાલીસનો ટાઈમ હોય એટલે સવારે વેલી ઉઠતી તી એક્ઝામના વાંચવા માટે સવારના ટાઈમે ગીયુ વાત તાવરણ બી સારું હોય, શાંત વાતાવરણ હોય. ત્યારે વાંચલું બી યાદ રેય એટલે સવારના ટાઈમે વાંચતી તી સારું વાચેલાને આમ પાનાએ પછી એકઝામ બી સારી ગેઈ
શું સવાર સવારમાં તમે વાંચવા બેસો છો બપોરે ને‌ એવુ વાંચવા નઈ બેસતા
બપોરે તો કેવુ આમ એટલુ બધું વાતાવરણમાં મજા ના આવે ગરમી લાગતી હોય. કોઈ આજુબાજુ બોલતું હોય આ તે બધું હોય એટલે વાંચવામાં થોડું ઓછો રસ પડે એટલે હુ સવારના સમય વધારે પડે વાંચવા માટે
બરાબર તો સવારના સમયે એટલું બધું પબ્લિક ઉઠયુ બી ના હોય. તો શાંત વાતાવરણ હોય, ગોંઘાટ ના હોય તો વાંચવાનુ બી સરળ પડે.
હા, અને એવું હોય કે સવારે જયારે આપડે ઉઠ્યા ઉગી ને ત્યારે એટલુ મગજ જ બંધ ફ્રેશ હોય ને જે બી તમે એક્ટિવિટી કરો અવે વધારે પ્રમાણમાં મગજ કું તે સેપ કરલીયે
બરાબર છે અને તમારો અવાજમાં તમારો અવાજ મને બરાબર નથી આવતો
હલો
હલો હા આવ્યો તમારો અવાજ
હા બોલો
મેદુ હોય કે સવારના ટાઈમે આપડે કેવું કે આરામ કરીને ઉઠ્યા હોય એટલે ફ્રેશ હોય એકદમ અગજ પછી ત્યારે ગમે ત્યા એક્ટિવિટી કરીએ કે વાંચીએ. તો એ વધારે પ્રમાણમાં મગજ કેવું કે વધારે એબ્ઝોર્વ કરે
સવાર સવાર માં આપડું મગજ એક્ટિવ બી વધારે હોય ને આખી રાત મસ્ત ઊઘી ગયા હોઇએ જેવા સવારે ઉઠી એવું મગજ એક્ટિવ થઇ જાય
હા
એ વાંચવામા કશું જમી બમીને જ વાંચ હશો ને આમ ભૂખે પડ્યા થોડી વાંચવા બેસતાશો તમે
ના ના પહેલા તો હું ઉઠું ઉઠી ને બ્રશ વ્રશ કરીને પછીછા મૂકી ને છોકરી ને પછી વાંચવા બેસો
બરાબર છે.
ખાલી પીઠ તો વાચવા બેસાય નહી તો બી યાદ બી ના રે ચા પીધા વગર.
અને વાંચવા તમે બેશો એની પેલા બી તમારે કઈક સારો એવો ખોરાક લેવાનો કીળા ખાવા પડે બદામ ખાવી પડે તમારું મગજ થોડુંક વધારે એક્ટિવ થાય.
અને માજી હા એવું છે કે બદામ ખાધે યાદ શક્તિ વધે. એક ખાલી ખોટો ફેલાયેલો ભ્રમ છે બાકી એનાથી કેવું હોય કે મગજ ને ખાલી ઠંડક મળે એવું હોય નહી કે ભણવામાં મદદ કરે કે યાદ રખવામાં મદદ કરે એમાં એવું ના હોય. ખાલી એ મગજ ને કેવું શીતળતા પ્રદાન કરે એવો ગુણ હોય એમાં.
એવું હોય.
હમ
તો અત્યાર સુધી બધા કે છે કે બદામ ખાઈએ તો એ બધી તમને ભણવામાં કોઈ ધગસ આવે તો એ બધું ખોટું છે.
એ જેવી રીતે બીજી બી વસ્તુ માં ભ્રમ ફેલાયેલો હોય ને કે આમ કરવાથી આમ થાય આમ કરવાથી આવું બને અને ખોટી ખોટી જે પછી માન્યતા બની જાય એવી રીતે આમાં બી એવું છે.
ખોટું ખોટું આ રીતે અફવાઓ ફેલાઈ છે અસલ કામ તો બદામ નું મગજને શાંત રાખવાનું છે. ઠંડક પહોંચાડે એ મગજ ની નસો હોય ઠંડી રહે એ લીધે વાંચવાનું બી થોડું સારું લાગે માથું બી ચડે નહીં.
એને દૂધથી હાથે લેવામાં આવે તો વધારે શરીર ને કેવું શીતળતા બજાર ઠંડુ રાખે શરીર ની અમુક માં જ એમાં જે ગુણ તત્વો હોય જે પોષણ કરતું હોય એ શરીર ને પૂરા પાડે.
બરાબર છે.
તેમાં એના આયરનુ પ્રમાણ હોય એટલે પછી એમાં શરીરમાં લોહી ની ઉણપ ના થવા દે.
બરાબર છે. તો બદામ છે કેળા છે એના જેવુ બીજું બી એવું છે ને કે અનાજ થોડુંક તમારે વધારે ખાવાનું બહુ પેટ ભરીને બી ખાઈ લો તો બી વાંચવામાં થોડીક તકલીફ પડે પછી તમને ઊંઘ આવે.
હમ.
એટલે બહુ પૂરતું પ્રમાણમાં જ ખાવું પડે બહુ વધારે પડતું ખાઈએ તો બી થોડીક તકલીફ થઈ જાય.
સવાર સવામાં એટલું પેટ ભરી ના ના થાયને તો પાછું કેવું થાય કે પાછી ઊંઘ આવી જાય. પેટ સવાર સવાર માં ભારે લાગી તો પછી વા ચવામાં મન ના લાગે એવું બધું અ પ્રોબ્લેમ્સ ઉભા થાય.
હા તમે વધારે ખાઈ લો વધારે તમે જમી લો તો પછી વાંચવા બેસો દાળ ભાગ સાક રોટલી એવું સવાર સવાર માં તમે ખાઈ લો તો ત વાંચવામાં એટલી બધી મજા ના આવે તમને ઊંઘ આવી જાય. અમ આડસ એટલે તમે વધારે પડતું સવારે વાંચવાનું ઈચ્છો છો કે સવારમાં નાસ્તો કરેલો હોય છે બદામ બદામ ખાધેલો હોય છે. તમને સારું લાગે તો મગજને બી શાંત મળે.
હા. વધારે પ્રમાણમાં કેવું વાંચવાનું ચોઈસ કરું કે ઘરની અંદર બી નહી. ફ્રી થઈ ને પછી ઘર ની બહાર આવી જાઉ કઈ પાથર વા પાથરી ને નીચે બેસી ને પછી મસ્ત. ખુલ્લા વાતારણ. થોડું વાંચવાનું વધારે ગમે કેમ કે વાતાવરણ સારું હોય જ.
બરાબર છે તમારી આ એક્ઝામ છે હમણાં હમણાં. છે કે બહુ પહેલા પરી ગઈ.
હ ગમ ત હમણાં હમણાં જ પડી જઈ છેું. એના. હા બેીના ત્રીજા વર્ષની લસ્ટ એક્ઝામ ની લસ્ટ એક્ઝામ મ. હવે આનું રિઝલ્ટ આવ્યા પછી હું એમ એમાં એડમિશન લઈશ.
તો અત્યારે જોબ કરવાની ઈચ્છા નથી તમારે હજુ બી આગળ ભણવાની ઈચ્છા છે.
ના ના તાર તો જોબ કરવાની ઈચ્છા નથી કેમ કે બે વર્ષ ન મારું ભણવાનું. બાકી છે માસ્ટર કરવાનું એટલે.
બરાબર છે. કઈ નહી તો મહેનત કરવાની આવી તમારે આગળ વધવાનું જીવનમાં. પોતે બી ભણવાનું પછી બીજા કોઈ હોય તમારા સગા સંબંધી હોય. તમારા કોઈ ઓળખીતા હોય એમને બી સલાહ આપવાની કેવી રીતે વાંચું કેવી રીતે ના વાંચું. પરીક્ષામાં કેવી મહેનત કરવી. આગળ જઈને શું કરવું શું ના કરવું આગળ.
હ.
કેવું કેવું ભણવામાં ચાલી રહ્યું છે કેવું નવું ભણવામાં આવે છે જૂનું શું યાદ રાખ. વા જેવું છે એવું બધું થોડું થોડું તમારે જ્ઞાન આપવું જોઈએ.
હા અમારો જેટલો આ એરિયા છે એટલામાંથી પેલા પહેલી. અ કોલેજ કરનારી છોકરી હું જ હતી પછી મારું જોઈને કેટલી બધી છોકરીઓને એવું. પ્રોત્સાહન મળ્યું કે અમારે બી કોલેજ કરવી જોઈએ તો પછી અમને એું સમજાવું કે બી એ કરો. થઈ ને ગરતવા થાય. તો એમને બી હું થોડી આગળ ભણવામાં. કે એમને માર્ગદર્શન પૂરું પાડવા માટે થોડી સહાય કરું છું કે આગળ બી. છોકરીઓ એ ભણવું જોઈએ ને જોવાબ બી કરવી જોઈએ.
બરાબર છે અત્યારે તો એવું જ છે કે. તમારે ભણવું જ જોઈએ કોઈને બી ભણ્યા વગર રહેવું ના જોઈએ.
હમ.
તમારે કઈ નહીિ તો ગ્રેજ્યુએટ બી કરી લેવું જોઈએ. બોર્ડની એક્ઝામ બી પાસ કરી લેવી જોઈએ તમારે. કશું ના ભણેલું એની કરતા તમે ભણેલું હોય સારું તો તમારા ભવિષ્યમાં બી કામ આવે.
હ એવું નથી આમાં કે ભણીએે તો જોવા મળી જાય. પણ જે માણસમાં અમુક પ્રકારની સ્કીલ હોય અ અભ્યાસ કરવાથી એ સ્કીલ કઈ આગળ વધે નોકરી સવાય અથવા બીજો કઈ વ્યવસાય હોય ધંધો હોય ગૃહ કાર્ય હોય. એ કર્યામાં અભ્યાસ દ્વારા થોડી મદદ મળી રહ્યું હોય.
બરાબર છે. તો તમે હજુ બી આગળ ભણશો સારું એવું ભણજો. પછી તમારું નામ રોશન કરજો અને ભવિષ્યમાં બી કોઈને મદદરૂપ થવો એવું હું ઈચ્છું છું. તમારા કોઈ નાના મોટા ભાઈ બેન હોય એવા લોકોને બી તમે સલાહજો. એમને બી સારી શાળામાં બધી જગ્યાએ સારું શિક્ષણ મળે જોવું તમે એને પ્રોત્સાહન આપજો માર્ગદર્શન આપજો.
હા . બધી બધી અહીંયા છોગરીઓ હોય કે પૂછવા આવે કે તને કોલેજ કરી લીધું શું કરવું જોઈએ? કયો વિષય લેવો જોઈએ? કેટલા વિષયો હોય? પછી અમે સમજાવું કે એવું ગમે તે વિષય લેવાનો હોય ખાલી બેજ પછી વિષયના પેપર આવે. પ્રમાંણે એ ભણવાનું હોય. પરીક્ષ તો પછી આવે પણ કોલેજમાં એવું હોય બી એમાં કે તમે જે એક પેસફિક લીધો હોય એના પર ભણવાનું હોય. અને બ સે પરથી જ એના જ સાથે ભરાવતા હોય ને બી ભરાવવાના હોય.
એટલે તમે જે વિષય લીધો હોય મૂળ વિષય તમે જે લીધો હોય એના લગતા જ પછી અને બીજા વિસ તમને મળે અને એને લગતા જ તમારે પરીક્ષા આપવાની.
હા હા.
અને એમાં તમારું સારું રિઝલ્ટ આ આવી જાય તો તમે આગળ ભણી જ શકો. કારે એવો માર્ક્સ લાવો તમારે વાંચવાનું તમે વાંચવાનું છોડું નહી. કઈ તમે વાંચતા રહો. કઈક નવું નવું શીખતા રહો. તમારા માટે બહુ સારું કેહેવાય. એ તમે આગળ જતા બી તમારે બહ કામ આવે. તમારે વાંચવાનું ભણવાનું થોડવું ના જોઈએ વાંચતું રહેવું છે.
એવું હોય કે એના ઉપર બ પાર્ટ ટાઈમ જોબ કરવી હોય તો બી થઈ શકે લેક્ચરરમાં હોય. કે પછી સ્કૂલમાં હોય એવી જગ્યાએ જોબ મળી શકે.